ઓ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો તમે?
માં બસ મજામાં. તમે કેમ છો?
હા ભાઈ, હું પણ મજામાં છું અને મેં બધાં જે પરિવારનાં લોકો પણ મજામાં છે. પરંતુ તમારી સાથે એ માટે ફોન કર્યો કે આપડા જે આપડા દેશ માટે આરોગ્ય અને સ્વચ્છતા વિશે મે તમારી સાથે વાતચીત કરવા માંગુ છું અને આપડા જે ગામડામાં રે છે ત્યાં પણ મેં ઉ તે એના પર વાતચીત કરવા માંગું છું કે આપડા જે બધાં આપડા ગામના બધાં યુવાનો છે, બાળકો છે મોસ્ટલી એવા પોતાની ફિટનેસ ઉપર ધ્યાનની રાખતા અને પોતાનું આરોગ્ય ખૂબ ખરાબ કરે છે કારણ કે એ લોકો ગમે ત્યાં એટલે કે જે બાળકો છે મોસ્ટલી એ લોકો બઘા ધૂળમાં તે પછી એ લોકો રમે છે અને એ લોકોને પણ મજા આવે છે પરંતુ જે યુવા પેઢી છે તે પોતાનું આ આ આરોગ્ય પર ધ્યાન નથી આપતા અને ગમે ત્યાં આવા ગંડા કપડાં પેહરે છે અને ગમે ત્યાં આવું બધું સૂઈ જાય છે અને ગમે ત્યાં પોતાના નખ પણ બરાબર નથી કાપતા અને પોતાના આરોગ્યને એવી યોગ્ય સરળ નથી કરતાં એવું મને લાગી રહ્યું છે કારણ કે અમારા ગામનાં ઘણાં બધાં એવા યુવાઓને જોયા છે કે પછી આપણી ઉંમરના ઘણાં બધાંને જોયા છે કે પોતાનું યોગ્ય રીતે પોતાનું શરીરનું સ્વાસ્થ નથી રાખતા અને એ લોકને ઘણાં બધાં પ્રકારની બીમારી કે ધણાં બધાં પ્રકારની ઇન્ફેક્શન જોવા મળી છે. એવું બધું થાય છે લોગને એ બાકી માં તે એજ કેહવું છે કે આપડે પોતાનો યોગ્ય આરોગ્યને સારો રાખવી જોઈએ અને આપડુ યોગ્ય સ્વાસ્થ રાખવું જોઈએ કારણ કે આપડે જેટલું આપણા શરીરને સ્વસ્થ રાખવું તેટલું આપડુ શરીર તંદુરસ્ત અને તંદુરસ્ત અને તાજગી રહેશે કારણ કે આપડા જેટલું આપણે વધારે આપડા દેશને એટલે કે મોસ્ટલી તમે જાણો છો કે ઘણાં બધાં યુવાનો હમડા તો બધાં આમ તો જાગૃત છે અને યોગ્ય રીતે પોતાનો ફિટનેસ રાખે છે પરંતુ અમુક લોકો એવા વિચારે છે જે ગમે ત્યાં શરીર તો ગંડું રાખે છે અને એવું ગ લઈને સૂઈ જાય છે અને યોગ્ય રીતે નાહાતાં પણ નથી અને એ લોકો બે ત્રણ દિવસ પછી નાય છે એવું પણ અમે જોવા મળી રહ્યું છે તમારે શું કેવું છે આ બાબતે પોતાનું શરીરને આપડે સ્વાસ્થ્ય રાખવું ખૂબ જરૂરી છેને યોગ્ય રીતે?
હા ભાઈ, આજકાલના યુવાનો નાના હતા આપણે ત્યારે કેવું આપરે રેતિમાંને એવું રમતા એકચુલી એ સારું કેવાય શરીર માટે કારણ કે રેતિમાં કેટલાક સારા તત્વો હોય છેકે જે બાળકોને કેટલું બધું જરૂરી એવી પ્રોટીન પ્રોટીન સારી વસ્તુઓ આપે છે પણ આજકલની જમીન એટલી પ્રદુષિત થઈ ગઈ છે કે શું કહીએ એના વિષે એટલે બાળકો રેતીમાં રમે તે સારી વાત છે પણ આપડે એનું ધ્યાન રાખવું જોઈએ કે રેતી પ્રદુષિત તો નથી ધૂળ પ્રદુષિતતો નથી અને તમે બીજું કહી રહ્યા છોકે આજકાલના યુવાનો સ્વસ્છ નથી એનું કારણ એજ છે કે આમ ગંદકીમાં રમે છે ગંદકીમાં આમ તેમ જાય છે પોતાની કાળજી નથી લેતા નાતા નથી રોજે એક વાર તો નાવુંજ જોઈએ મારું એ કેવાનું છે એન બીજી વાત કે પોતાના સ્વાસ્થ્ય માટે સારો ખોરાક ખાવો જોઈએ ટાઈમ ટુ ટાઈમ જોવું જોઈએ અને બીજી વાત કે પોતાનું શરીર શરીર સાથે કસરત કરતું રહેવું જોઈએ જેમકે, જીમ જવું જોઈએ કાતો કોઈ પણ પ્રકારનું ખેલકૂદ કરવું જોઈએ જેમકે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ વગેરે અન્ય ગેમ રમવી જોઈએ જે આઉટડોર છે ઘરમાં બેસીને કરે તે વાત બરાબર પણ બહારનું વાતાવરણમાં જે જાય તેના કારણે આપરાને સારી હવા મળે છે, તાજગી મળે છે સૂર્યપ્રકાશ મળે છે આ બધુંનાં કારણે આપણું શરીર ખૂબ સારું રહે છે અને આપણે શરીરમાં બીમારી ખૂબ ઓછી થાય છે પણ લોકો એ સમજતા નથી. લોકો આજકાલ ફોનમાં જ લાગી રેય છે જેના કારણે આંખ ખરાબ થાય છે અને બીજું કે એક જાતની આડસાય આપણાં શરીરમાં ઉભી થાય છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને લોકોને કેવું જોઈએ કે ભાઈ આપણે વાતાવરણમાં રમવું જોઈએ નાકે ફોન લઈને બેસી રહેવું જોઈએ તમારું શું કેહવું છે?
હા ભાઈ, મારે તો એજ કેવું છે આજકાલના યુવા પેઢી છે, બાળકો છે તે લોકને હમણાંથી તમે જાણો છો કે આધુનિકયુગમાં બધાં લોકો પાસે ફોન હોય જ છે અને આજકાલનાં માતા પિતા પણ હમણાં બાળકો જે સ્કૂલમાં ભણે છે તે લોકને પણ હમણાંથી જ એ લોકો ફોનને એવું બધું આપી દે છે એટલે મારે એજ કેવું છે કે હમણાંથી એ લોકને આ ફોન કે આવી એ લોકોને સુવિધા ની આપવી જોઈએ કારણ કે જે બાળકો હમણાં છે તે હમણાં જેં ફોન કે પછી આવું બધું જોશે તો પછી એ લોકોના અંદર શું થશે એમ એટલે કે એ લોકો વિચારવું જોઈએ કે હમણાંથી એ લોકો ફોન આપી દેશે તો પછી એ લોકોની આદત પડી જવાની જ છે કારણ કે કે હમણાં જે યુવા પેઢી જે બાળકો છે તે લોકો અમણાં તો ફોનમાં જ લાગીને બેસી રેય છે અને અમારા ગામમાં તો ઘણા બધા એક્ઝામ્પલ પર જોવા મળી રહ્યા છે કારણ કે અમારા ગામમાં એવું થયું એ લોકો એકવાર કે અમરેથી જ મોસ્ટલી પાંચમા છઠ્ઠામાં ભણતો હશે વિદ્યાર્થી તેને માતા પિતા હમણાં એ લોકોએ ફોન આપી દીધો અને એ લોકો હમને તો તમે જાણો છો કે ઘણાં બધી પ્રકારની ગેમ્સ હોય છે જેના બા બધાં ખૂબ એવો એ લોકને એ લોકોના આ વાયરલ એટલે કે ચેપી જેવું થઈ જાય છે કારણ કે જે પબજી છે, ફ્રી ફાયર છે એ બધી એવી બધી ગેમો એ લોકને એ રમવા મન થાય છે અને પછી એ લોકો આખો દેેશ એમા જ લાગી જાય છે અને સ્કૂલ પણ નથી જતા બરાબર અને એ લોકોને મગજમાં એ જ વિચાર આવે છે હું ઘરે જઈને ક્યારે એ ગેમ મિસ અને ક્યારે હું પેલું કરીશમ એટલે પછી આખો ડેસ એમ જ લાગી જાય છે અને ઘણી પ્રકારનાં ખર્ચ કે પછી એમના માતા પિતાનો બધો પેલું લાખીને એ લોકો પૈસા પણ ઉડાવી દે છે આજકાલનાં યુવા કે બાળકો અને પછી તમે જાણો છો કે ઘણા બધા સોશિયલ મીડિયા પર આપણને જોવા પણ મળે છે કે આવી બધી ગેમો રમવાથી એ લોકોનું માનસિક સંતુલન એટલે કે પેલું થઈ જાય છે અને એ લોકને પાગલ જેવા થઈ જાય છે કે ઘણાં પ્રકારની પ્રક્રિયા એટલે પ્રવૃત્તિ કરવા માની માગી જાય છે અને ઘણાં બધાં પ્રકારની તોડફોડ કે પછી એ લોકો કંઈ વાત માને જ છે માને જ નય અને મેં તો એ પણ જોયું છેકે ઘણાં બધાં પ્રકારનાં અવા જે ગેમ છે રમીને એ લોક પોતાને આત્મહત્યા પણ કરી લીધી એવું પણ એ લોકો તો કરેલું છે એમ એટલે કે આવી બધી આવી બધી ગેમ છે સારી માટે પરંતુ એ લોકો યોગ્ય પ્રકારનું એ લોકો માનસિક પેલું લઈને કરવું જોઈએ કારણ કે હમણાં જે લોકો આવી બધાઃ પ્રકારની ગેમ છે તે હમણે જે આખો દિવસ લાગી જશે અને એ લોકને ગંભીર પ્રકારની ઈજા થવાની જ છે એમ એ માતા પિતાએ વિચારવું જોઈએ કે હમણાંથી ફોન એ લોકને ની આપવો જોઈએ કારણ કે એ લોકોને ફોન અમરેથી આપી દીઘો તો આવી બધી પ્રકારની સમસ્યા થવાની જ છે એટલે બાકી તમારે એ જ એજ કેવું છે કે મોસ્ટલી તો આપણે ફિટનેસ ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે આજકાલનાં યુવા પેઢી કે આજકાલનાં બાળકો કે એલોકો અમણાં પોતાની ફિટનેસ ઉપર ધ્યાનની રાખે છે અને ફોન લઈને બેસી જાય છે અને એ લોકોનું આખું જીવન આળસું એટલે કે આખું જે એ લોકોનું જીવનશૈલી છે આળસું બની જાય છે એ લોકોને કંઈ કામ કરવામાં મન નથી મન નથી લાગતું અને પછી એ લોકો ઘરે કામ પણ નથી કરતા ને એકદમ ઘરે બેસી રેય છે ખાઈ પીયને ફોન ફોન જ જોયા કરે છે એટલે કે હવે તો મારે એજ કેવું છેકે જે હમણાંનાં યુવાજને સ્વરા બાળકો છે તે લોકોને આવું ફોન આપવું જોઈએ નય અને યોગ્ય પ્રકારનું ઘરે કામ કરાવવું અને આવું કામ કરશે તો પછી એ લોકો ફિટનેસ પણ સારી રહેશે કારણ કે તમે જાણો છો કે આપણે ફિટનેસ સારી રાખવા માટે તમે કીધું કે જીમ જવું જોઈએ કો પ્રકારના યોગા કરવું જોઈએ, સવારે વહેલો ઉઠવું જોઈએ, દોડવું જોઈએ તો આપણું ફિટનેસ સારું રહેવાની જ છે એટલે કે આવું કરવું જોઈએ કારણ કે જેટલું આપણે આપણે શરીર પર એટલે જેટલું આપણે શરીર પર વધારે ધ્યાન રાખશું તેટલું જ આપણે આયુષ્ય પર લાંબુ રહેશે અને આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરશું તેમાં આપણને આળસું એટલે કે આવું ગમે તે પ્રકારનું આપને જોવા ની મળે એમ એટલે કે કામ કરવા માટે આપણે ખૂબ સક્ષમ રેહશું એમ કે પછી આપ આપણને આળસની અનુ આળસની અનુભવાશે કારણ કે આપણે જેટલું સારું ફિટનેસ રેહશે એટલુ આપણને રમત ગમતમાં કે પછી અન્ય પ્રકારના ખેલોમાં પણ આપણને સારું આપણને પ્રોફિટ મળશે જ કારણ કે આપણું જેટલું તંદુરસ્ત શરીર રેહશે તેટલું જ આપણને જેમ ક્રિકેટોમાં આપણને ખૂબ આવું સારું ફિટનેસ જોઈશે. ફૂટબોલ રમવામાં, વોલીબોલ રમવામાં આપણું હાર્ટનું ઈસ્તમાલ થાય છે એ જેટલું આપણને શરીરનું હલન ચલન વધારે કરશું તેટલું જ આપણને આગળ જતાં આપણને સારું રહે છે કારણ કે ખેલવા માટે આપણને ફિટનેસ સારી રહેવું માટે ખૂબ જરૂરી છે શું તમે કોઈ એટલે કે તમને તો કોઈ કોઈ પ્રકારનો સ્પોર્ટ એવું કંઈક ગેમ રમે છે એટલે કે તમે પણ વોલીબોલ રમો મને ખબર છે તેમાં તમે જાણો છો કે આપણા હાર્ટનું મુવમેન્ટ ખૂબ વધારે જુએ છે તે માટે આપણે ફિટનેસ રાખવી ખૂબ જરૂરી છે એ માટે તમે શું કરો છો તમે ફિટનેસ આ વખતે તમે વોલીબોલ રમો છો તેના માટે તમે કોઈ પ્રકારની કોઈ યોગા કરો છો કે પછી જીમ જવો કે તમે શું કરો છો?
હા હા, યોગા પણ કરીએ છે અને જીમ પણ જાયે છે અને રમીએ પણ છે તેના કારણે ફિટનેસ આપોઆપ મેન્ટેન રહે છે અને મારું કેવાનું બીજું એ છેકે આજકાલ જનરેશન વેફર, કોલ્ડ્રિંક્સ એ બધું જાતનું સેવન કરે છે એ બધું આપણાં શરીર માટે સારું નથી આપણા સ્વાસ્થ્ય ને નું નુકસાન કરે છે તો મારું મારે કેવાનું એજ છેકે એ બધો ન બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો જોઈએ અને બીજી વાત કે લોકો કોલ્ડ ડ્રિંકસનો વેફર ખાય છે અને એટલા આળસુ બની ગયા છેકે ત્યાં જ ફેંકી દે છે લોકો ડસ્ટબિનમાં નથી લાખતા જેના કારણે સ્વાસ્થ્યતો ખરાબ થાય જ છે અને પ્રદુષણ ફેલાય છે આ વસ્તુ પર આપણે ધ્યાન રાખવું જોઈએ અને બધાએ જ પોતાના જીવનમાં હંમેશા ઉઠીને યોગા કરવું જોઈએ, સારું પાણી પીવું જોઈએ ગમે તેવું પાણી પીવું ન જોઈએ અને ખોરાક પણ કાળજી રાખવી જોઈએ તમે કોઈ પણ પ્રકારનાં ખેલ ખેલો છો મતલબ કે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છો?
હા ભાઈ, મને તો ઇન્ટરેસ્ટ છે મોસ્ટલી ક્રિકેટમાંને ક્રિકેટ તો હું નાનપણથી રમું છું કારણકે ક્રિકેટ રમવાનો મને પેલેથીજ બો શોખ. અમારા ગામનાં બધાંને ક્રિ ક્રિકેટ જોવાના પણને ક્રિકેટ રમવા પણ ઘણાં બધાં શોખ છે કારણ કે મારા જે પિતા હતા તેમના પણ ખૂબ શોખ હતો ક્રિકેટ રમવાનો. અને હમણાં. રમે છે અને એવુ મજા આવે છે કારણકે ક્રિકેટ રમવાની મજાજ કઈ અલગ જ હોય છે જેમ કે આપરા ફ્રેડ તને રમેં તો તે મજા કઈ અલગ જ હોય છે કારણ કે તે આપડે પેલા જે એટલે કે બધા ફ્રેન્ડ સર્કલ હતા જ્યારે રમવાની કઈ મજા હતી ગલી ક્રિકેટ એ રમવાની તો મજા કઈ અલગ જ છે. અને હમણા પણ હું મિસ કરું છું કારણ કે હમણાં જે બધા લોકો મારા સાથે રમતા હતા મોસ્ટલી તો બધા બિઝી થઈ ગયા છે અને મોસ્ટલી તો બધા મોસ્ટલી જોબ કરે મોસ્ટલી કે પછી સ્ટડી કરે છે બોધો બધા બિઝી થઈ ગયા છે અને તે મજા કઈ અલગ જ હતી અને મારે તો એ જ કેવું છે કે આપડે આરોગ્ય ને ખુબ આપડે પેલું રાખવું જોઈએ કારણ કે આ જેટલું આપડુ શરીર સારું રહેશે તેટલું જ આપણને ઘણી બધી બીમારીની થશે કારણ કે તમે જાણો છો કે હમણા ઘણી બધી પ્રકારની સામાન્ય બીમારી મોસ્ટલી જેમ કે શરદી છે ઉધરસ છે તાવ છે કે પછી માથાનો દુખાવો ચક્કર આવ્યા સમસ એવું બધુ પ્રકારની આપણને સમસ્યા બધાના બધું જોવા મળી રહે છે એટલે આપડે એટલે એટલે કે જે તમે જાણો છો કે તંદુરસ્ત સારો ફિટનેસ એ રહેશે આપડે શરીર ની તો ભઈ આવા બધા પ્રકારના રોગ આપણને થશે જ નહી રોગ પ્રતિકારક શક્તિ આપ વધી જશે એટલે સરદી છે ઉધરસ છે પછી તાવ છે આવી પછી સામાન્ય બીમારી આપણા શરીરને એટલે કે આપ પડે યોગ્ય પ્રકાર આપડો શરીર ચોખું રાખું જોઈએ આપડે. અને નાખ કાપવા બરાબર જોઈએ અને આપડે યોગ્ય સારા સ્વસ્થ રહેવું જોઈએ ને સારા કપડાં પેરવા જોઈએ. ગંદા કપડાં ની પેરવા જોઈએ આમ અને યોગ્ય સમયસર આપણે નાવો ખૂબ જરૂરી છે બાકી મારા ઘરે તો આમ જે શરદી છે ઉધરસ છે આ બધી બીમારી થાય છે તે મોસ્ટલી એમ તો ઘરેલુ ઉપચાર કરીને સારી હું થઈ જાઉં છું તમારા ઘરે કેવું તો કે તમારા ઘરે કોઈને શરદી છ જે ઉધરસ છે તાવ છે ઉભું થાય છે તો પછી તમે ઘરેલુ છે ઘરેલુ ઉપચાર કરો છો કે પછી તમે ડોક્ટર પાસે જાઓ છો
હા અમારા ઘરે પણ બીમારી તો થાય છે અમે ઘરેલુ ઉપચાર કરીએ છે અગર ઘરેલુ ઉપચાર થી સારું નથી થતું તો જ અમે ડોક્ટર પાસે જએ છે નહી તો બને બને ત્યાં સુધી ઉકાળો વગેરે વગેરે જે વસુધી હોય તેનો જ અમે ઉપયોગ કરીએ છે અને બીજી વાત તમે કીઘી જે તમે ક્રિકેટ રમો છો તેમના માટે મસ્ત પહેલા ગ્રાઉન્ડ હતા જે આજકાલ જોવા નથી મળતા આજકાલ લોકો ટર્ફ બનાવે છે અને નાના કારણ પર રમે છે જે આપડા માટે સારું ના કેવાય કેન કે પહેલાના જમાનામાં ગ્રાઉન્ડ તેના પર મિટ્ટી હતી ને આજકાલ ટર્ફ છે તે સિમેન્ટના છે એ આપડા માટે ખૂબ નુકસાનકાયક છે જે આપડા ઘૂંઠણ છે તેને ખૂબ ડેમેજ કરે છે બસ મારું તો આજ કેવાનું છે તમે બોલો
કીધું વાતચીત કરી એટલે કે આપડે યોગ્ય શરીરનો સ્વાસ્થ આપ ખુઈએ અને આગળ જતાં પણ આપણને કામ આવશે એ માટે. સારું તો ભાઈ મળીએ પાછા હવે ઘણી બધી વાતો છે આપડે રૂબરૂ મળીશુને વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીયે.